હા બેન કેમ છે મજામાં?
હા મજામાં તું કેમ
બસ મજાઓ તમને કેમ છે બધાને ઘરે બધાને સારું છે?
બધા મજામાં બધાં મજા કરે. શું કરે ઘરે બધાં?
બસ પપ્પા તો જઈ છે ક્યાંક અત્યારે બાર કોકની ખબર કાઢવા. મમ્મી પણ અત્યારે બાર જ. છે. પાડોશ પાડોશ માં વાતચીત કર છે કરે છે.
હમ.
હમ મમ્મીને તો થોડું પગમાં આજે દુખતુંતું બસ એજ બાકી તો મમ્મીને સારું જ છે બધું.
પૂછીલો.
કઈ ની મમ્મીને રેગ્યુલરલી જે દુઃખે એજ છે, હ પગ નથી મમ્મીને સોજી જતો તને દુઃખે છે બહુ. વધારે હાલે તો પણ એવું થઈ જઈશે ને.
કેમ? દવા કરાય ને.
દવા મમ્મી કેઈ છે કે જવું છે જુનાગઢ પણ હવે ગયા ત કે નહી તો મને પણ ખબર નહી હવે.
જાય તો સારું હવે એક વાર ચેકઅપ કરવી લઈ તો.
હા, કાંઈક ટ્રીટમેન્ટ ચાલુ કરાવે, તો કઈકમાં ફેર પડે નહીતર તો પછી દુખાવો થાય જ રાખે.
હા એને પાછું આ લોકોને ખબર છે ને કઈ રીતના શું કરવાનું? જાય એક વાર પછી ન્યાં જેને કે દુખ છેમને તેમને પેલા તો કોઈ પણ ડોક્ટર દવા જ આપવાના. કે આ દવા લીઓ આ થી તમને ઠીક થઈ જાય તો સારું ના થાય તો પાછા આવજો પછી પ આપણે કઈ સ્કેન કરશું કે કરશું એમ. એવી રીતના હોય. હવે મમ્મી ને શું કરે કે એક વાર ગયા, કીધું દુખાવાનું દવા લઈવા દવા ન મળતી મમ્મી ને એમ કે આ દવા લાગુ નથી પડતી પછી બીજા ડોક્ટર પાસે જઈ, બીજો ડોક્ટર પાછો સેમ પ્રોસેસ કરે દવા દે ક હવે આગલી ખેરે આવો, અને ન સરખો થાય તો આપડે કઈક કરીએ સીટી સ્કેન કરીએ ડાયગ્નોસસ કઈક કરીએ. કે કઈક વધારે કરીએથી એમ. મમ્મી ને એમ કે કોઈ દવા લાગુ જ નથી પડતી મેં તો કીધું કે તમારે ડાયરેક્ટ પ્રાઇવેટમાં જવાય અને ડાયરેક્ટ સ્કેન કરાય. કે સીટી સ્કેન જેવું કઈક કરીએ એમઆરઆઈ કે એ પણ. તો કઈ પણ હોય નસમાં દબાઈ ગઈ હોય કે એવું કઈ તો તરત ખબર પડી જાય. હમ્મ એવું કઈ હોય તો ટ્રીટમેન્ટ આપી હકે ડોક્ટર પણ તો સીધી રીતના ડોક્ટરને ખબર જ છે કે આજ છે પ્રોબ્લેમ તો એની જ દવા આપે. બાકી ડોક્ટર એ બધા ગેસ જ કરતા હોય કે આને આવું લાગે છે ને આ દવા દેવી જોઈએ.
હમ્મ એવી રીતના બધે ડોક્ટરોને બતાવે ને બદલા કરે તો તો નાજ સારું થાય કોઈ પણ એક નું આખું ટ્રીટમેન્ટ ફોલો કરવું જોઈએમ.
હા એજ ને મેં કીધું કે આવી રીતના કરજું એમ.
હમ્મ શું ચાલે લાાઈફમાં
બસ કોલેજ ચાલે છે શનિ રવિ હતા એટલે ઘરે આવી્યો છું. હ વેકેશન માટે. ઘરે આવ્યો ઘરે જઈને કેરી ને ખાઉ ને એમ.
હા.
કાલે તો. મોર્નિંગ માં પાછો વયો જઈશ કોલેજ.
હમ્મ ‌‌ તારા જીજાજી કેતા હતા કે મિલન ને કે ટ્રેન લઈ આવે ઓલી દઈ જાય ગિફ્ટ છે. તે અને અહિયા બુધવાર આવે ને તૂ. રોકાયજે મેં કીધું ના એને શનિ સે. સન્ડે રજા હોય. ત્યારે જ આવી શકે ત્યારે જ એને રજા હોય.
હા, તે એમાં એમ વિચારું છું. કે કંડક્ટર નું ફોર્મ ભરવું છે.
હમ્મ
કાલે જવું કોલેજે અને બે દિવસની રજા લઈ મંગળવાર ની બુધવાર ની રજા લઈ લઉં. એટલે. પછી મંગળવારે ઓલું રેડ કૌસ જરીને ફર્સ્ટ એડ નુ કરવી લઉં અને બુધવારે. મારે રાજકોટ આવીને લાઈસન્સ નું કરવી લઉ.
હમ્મ મંગળવારે રેડ ક્રોસ તારે અહીંયા જ આવવું પડે જુનાગઢમાં ન થાય
મંગળવારે હું, જુનાગઢ કરવી લઉં રેડ ક્રોસ માં. જુનાગઢ રેડ કૌંસ. એનું જ મેં કીધું કે અહિયા મેં કરવી લઉં
હમ, તો તારું તો તારું સ્ટડી નું નહી બગડે બધું આખું.
હવે એ તો બે દિવસ નું થ જ બે દિવસ રજા બીજું તો શું‌
હમ, તો થઈ જશે ને પાછું સેલ્ફ સ્ટડી
કોલેજ છે. હું આખો મંથ ન જાવ તો સેલ્ફ સ્ટડી થઈ જાય એમ છે.
હા તો લઈ લે જે રજા.
હ. તે તો ટ્રેન નું યાદ રહે એવું છે. તો હું લેતો જઈશ ટ્રેન માં પણ હારે જુનાગઢ.
હા હા તો ઈ પ્રમાણે પ્લાન હોય તો એ. પ્રમાણે કરજો નહીતર તો એ તને જેમ અનુકૂળ આવે એમ નહીતર પછી ગમે ત્યારે પપ્પા કે આવે ત્યારે એ મોકલાય દે તો ચાલ અને બુધવારે તારે અહીયા. આપવાનું હોય. તો તારું કામ એ થઈ જાય નહી દેવાય જાય તો આવજે બુધવારે હું ઘરે જ હોવ
હાથી એમ કરીશ હું તને કોલ કરીને કહી દઈશ કે આવું છું કે નઈ બુધવારે
મે મારો બર્થ ડે સેલિબ્રેટ કર્યો પણ બથૅ ડે ના દિવસે જ પ્લાનિંગ થયું નહી તો તમે તમને બધાને ઇન્વાઈટ કરત ને બધા આવોત તો મજા આવેત વધુ.
હા. શનિવારે જતો ને.
હા, ફ્રાઈડે હતો.
ફ્રાઈડે હતો તો હું કેમ આવી શકેત, કોઈ ન આવી શકત ફ્રાઈડે તો બસ
તો રજા ના લઈ લે એક દિવસની.
હા, લઈ લેત પણ આમ બઉુ એડવાન્સમાં કંઈક દીધુ હોત. થોડાક ટાઈમ પેલા
હા, પણ ઈ તો કહું કાઈ એવું પ્લાન એવો હતો નહી સેલિબ્રેટ કરવાનો ને કેક કટિંગ કરવાનો ને પછી બર્થડેના દિવસે જ સવારને નક્કી કર્યું કે, જમવાડીએ બધાને કેક કટિંગ કરી એવી રીતના એડવાન્સમાં થયું હોત પ્લાનિંગ તો, તો હું બધાને તમને પપ્પા ને મમ્મી ને બધાને બોલાવત
સારું હાલને વાંધો નઈ એમાં શું હવે બોલાવુંને બર્થડેમાં.
હા નેક્સ્ટ ટાઈમ હવે બીજું શું? હહમ્મ તારો બર્થડે તો ક્યારે, તારો બર્થડે તો વહી ગયો ને.
શુ
તારો બર્થ બર્થડે તો વહી ગયો ને જતો રહ્યો ને
હા, મારો બર્થડે તો જતો રહયો ને, એપ્રિલ મન્થ માં હતો ને મારો બર્થડે તો.
એવું છે હા, થોડા ટાઈમ પેલા જ સેલિબ્રેટ કર્યો ને તમે તો
હા, થોડા ટાઈમ પેલા હવે એમાં પણ સેલિબ્રેટ કઈ કરવાના હતા ને કિંજલ બેેન આવી હતી. મારે પણ સેટરડે હતો તો આયથીગ બર્થડે તો કિંજલ બેન આવી.
હમ હમ.
એ આવે ત્યારે કેક એ લેતી આવે. બાકી કેક નતા લેવાના, કઈ નતા કરવાના સેલિબ્રેટ.
હમ, એને સરપ્રાઈઝ આપ્યું તું તને?
હા, એને સરપ્રાઈઝ આપ્યો. સરપ્રાઈઇઝ તો શું મને જ લઈને ગઈ તી. મને કઈ હાલ ગાડી લઈને. હું એન લેવા ગયો. રેલ્વે સ્ટેશને પછી એને કીધું કે આમ ગામમાં લઈ લે તો કઈ ખરીદી કરવી છે. પછી કેક સોપ એવું રોયકી હું તો સમજી જ ગયો તો કે આને અવ લેવાનું
હા, એવું હતું હા
પહી રાતે કટ કર્યોને આમ કર્યો એન્જોય પછી
હા શાક જો
હા પછી કોમલબેન તો વા હતું ત્યારે એમાં એના ના નતી એ તો વા એને શું કઈ ટૂર્સમાધ્યા.
હા હા
પહી કિંજલબેેને બુક્સ આપી. મને ગિફ્ટ ત્યારે
હન રીડ કરવાની છે. કઈમ સ્ટોરીની કે આમ મજા આવે એવી રીડિંગ બુક ચસ ઉન
નઈ નઈ સેલ્ફ સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટની આપી છે અ. કિંજલબેને અ એક બુક એક બુકનું નામ છે કે ધ ધ આર્ટ ઓફ લિવિંગ અલોન એ કેવી છે. અને એક નું કઈક હતું ટાઈટલ હુ ભૂલી ગયો છું કઈ એ ટૂંકમાં સેલ્ફ સેલ્ફને એ ટાઈપની બુક હોય ને સેલ્ફને ઇમ્પ્રુવ કરવા માટે
હા, મારે વાંચવી છે. લઈ આવજ સેજ મારા માટે આવ એટલે
હા તે વાંધો નહી મેં સ્ટાર્ટ કરી છે આવતું આલો આર્ટ ઓફ લિંગવાડી અડધી જેવી થઇ ગઈ છે હું
હા ઈંગ્લિશ માં છે ઇંગ્લિશ લિટરેચરમાં.
હાઇ્લિશ માં ઇંગ્લિશ લિટરેચર. હમ મારી આગળ બીજી બે ભુ કે છે. છે આ બે સેલ્ફ હેલ્થ ની છે. એક હાફ ગર્લફ્રેન્ડ. કરીને બુક છે એ રોમેન્સ વાળી નોવેલ હે. નોવેલ ખબર હો અને બીજી લિટલ લાઈફ કરીને છે એવડી નોવેલ છે.
બેમાંથી જે બધું સારી હોય એક લઈ લેજે એમાંથી તારે જે બાકી હોય એ રાકજે
આ બે નોવેલ થઈ ગઈ મારે લિટલ લાઈફ એ વાંચ લીધી હાફ ગર્લફ્રેન્ડ એ વાંચ લીધી બાકી ઓલી બે સેલ્ વાળી છે એ તો નથી એમ એ બાકી છે બે.
હા તો આ બંને લઈ લેજે ને મારા માટે. વાંચીને પછી હું લઈ આવીશ મારે તો ખાલી વાંચવા માટે જ જોય છે રીડિંગ માટે. અને ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે.
ઇંગ્લિશ ઇમપ્રુવ તારે જો સિરિયસલી ઇંગ્લિશ ઇ્પ્રુવ કરવું હોય. તો અ લેટ ટલ લાઈફ જે છે ને એ બેસ્ટ રહે કેમ કે એમાં બ્રિટિશ ઇંગ્લિશ કરવાં બો હાર્ડ કોર ઇંગલિશ યુઝ છે એમાં ઈ તું વાંચસ ને પેલા તો સમજાશે જ નહી જે આપડું છે ને બે
હમ તારે ન જોતી હોય તો બે લઈ આવજે હમ હું પેલા હાફ ગર્લફ્રેન્ડ થી સ્ટાર્ટ કરી ઈઝી છે એટલે હા એટલે થોડોક ઇન્ટરેસ્ટ એમાં રહીને આખી હું વાંચી લઉં પછી ઈ થોડુંક ક ઈઝી ઇંગ્લિશ છે એટલે આખી વચાઈ જાય. પછ થી લિટલ વાડી કરી.
હા ઓકે સર.
ઓકે.
હા તે વાંધો નહી હું જયારે આવી ત્યારે હાફ ગર્લફ્રેન્ડ લેતો આવીશ ઓકે.
બે બે લેતા આવાનું.
હા સોરી હા ઓકે ભૂલી ગયો તો હું બે લેતો આવિયા તો હાફ ગર્લફ્રેડથી સ્ટાર્ટ કરજે એમ કેવા માંગતો હું.
હા કેટલો ટાઈમ થયો આપડે.
આપડે બસ થઈ જ ગયો છે હજી થોડીક કરને વાત. બીજી કઈ કઈ બુક રેટ કરી છે? તે કઈ રિયે કોઈ રીડ?
ના એ બી એ કોઈ ક્યારે એમ રીડ નથી કરી આમ રીડ કરી હોયને આમ. હાઆ ભણતા ત્યારે
હજ ન્યુઝપેપર રીડ કરાય બધાથી બુક કરતા પણ બેસ્ટ ન્યુઝપેપર હોય. ન્યુઝ પેપરમાં આ બધા વર્ડસ આમ આવે.
ના મારે તો આવું ઈન-ઇન્ટરેસ્ટ માટેએ કે મારે આવી સ્ટોરી ને એ ટાઈપ નું વાંચવું છે અને ઇંગ્લિશમાં હોય તો તેવું ભેગું તો ઇંગ્લીસ એ થોડુંક વોકેબને બધું આવડી જાય ને. એમ મારે હિન્દી ગુજરાતીમાં હોત તો પણ ચાલે બુક્સ તો વાચવાની. એતો ખાલી ડેલી મારે રાતે સુતા પહેલા વાંચવા માટે જ જોએજ. અને વાંચી ને પાછી દઈ દઈ ત્યાં હું.
સારું વાંધો નઈ હું આવીશ ત્યારે લેતો આવીશ. સારું ચાલ તો બાઈ હવે.
હા અને પાનેલી છે ઓલી વાત ચવાની બૂકુ સાત આઠ કોમલને કાવ વલેતી. હા વાંચવાન.
એ તો કઈ ઇન્ટરેસ્ટિંગ બુક નહી ભય હશે વાત
એ હા એ તો નોર્મલ છે આમ પણ અહ ખાલી વાંચવા પૂરતી જેને વાંચવી તો વાંચી લે
હા, તે વાંધો નહી હું કરું પાછો કોલ આલ દે ને.
હા અને ફર્સ્ટએડનું નકરવાનું છે તો આરે આરે કોમલ ને કરી લે જે.
હા, તે વાંધો નહી ક કરું પાછો કોલ છ ચાલ બાઈ.
બાય.
બાય.
ઓકે બાય ટેક કેર.